હા બધા મજામાં
શું કહી રહ્યા છો
કઈ નહ હમણાં બેસી રહ્યા છે
હા હા તો મારે વાત કરું હતું કે આજના જમાનામાં જે ઓનલાઈન પેમેન્ટ છે ડિજિટલ પેમેન્ટ તેના વિષયમાં કે ઓનલાઈન પેમેન્ટ આપણા માટે બહ જરૂરી એવું સાધન બની રહ્યું છે કારણ કે આપણે કશે પણ જઈએ છીએ તો આપણને ડિજિટલ પેમેન્ટ મતલબ કે ઓનલાઈન પેમેન્ટ હોવું જરૂરી છે કારણ કે ઓનલાન પેમેન્ટ હોવા છતાં આપણે ગમી આપણે પેમેન્ટ કરી શકીએ છી જેના કારણે આપણે અહં લટ બિલ હોય છે અન્ય પ્રકારના ગેસ બલ વગેરે જે ક પ્રકાર ન ઘર વેરો કે એવું કઈ પણ હોય છે જે આપણે ઓનલાઈન ભરી શકીએ શ છે તેના કારણે આપણે રેટ ઓફિસ પર જવું પડતું નથી કારણ કે પહેલાના જમાનામાં આ વસ્તુ ન હોવા ના કારણે અમારા પિતા જે તે સ્થળે જઈને બધું બિલ ની ચુકવણી કરતા હતા તો ઓનલાઈન પેમેન્ટ હોવાના કારણે આપણે ઘર બેઠકની ચુકવણી કરી શકીએ છેીએ અને તેની રસીદ મેળવી શકીએ છીએ અનેને કેટલા પ્રમાણમાં બિલ આવ્યો અને ક્યાં ક્યાં યુઝ કર તે બું જ આપણે ચકા શકીએ છીએ ઓનલાઈન પેમેન્ટને કારણે આપણે કશે પણ કોઈને અર્જન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવો હોય તો આપણે કરી શકીએ છીએ ઓનલાઈન પેમેન્ટ આપ આપણા બેંક ખાતાથીગન હોય છે જેથી કરીને લઈને મોટા પ પણ આપ ઉપયોગ કરી શકેી ઓનલાઈન પેમેન્ટ માટે ઘણી બધી એપો આવી રહી છે જેમકે ગૂગલ પે અને વગેરે વગે જે છે અને અધા વર્ષથી નાના વ્યક્તિ હોય જેના માટે પણ આપણે એપ છે જેનું નામ છે ફેે જે આપણા આધાર કારડ ના આધાર કાર્ડ આપણે એને યુઝ કરી શકીએ છીએ તેમાં એક લિમિટ આવે છે જેના કારણે ઘણી સારી બાબત કહેવાય છે ઓનલાઈન પેમેન્ટમાં અમુક ટકા જ રૂપિયા આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ શું તમે કોઈ એપ યુઝ કરી છે
હા ઓનલાઈન પેમેન્ટમાં હું ઘણી બધી એપ ન ઇતેમાલ કરું છું અમારે ત્યાં એક ગ્રોસરી સ્ટોર સ્ટોલ ચાલે છે જેમાં અમને ગ્રાહક ન પ્રમાણ ખુબ જ વધારે હોય છે અને અમને પેલા કેસ સાંભળવા ખુબ જ મુશ્કેલી પડતી હતી જેના લીધે ઓનલાઈન પછી અમે ધીરે ધીરે લાવ્યા અમે પછી થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ આપતા હતા ઓનલાઈન પેમેન્ટ જે વધારે કરે તે ડિસ્કાઉન્ટ વધારે આપીએીએ આજના આધુનિક યુગમાં અ બેંકમાં જવું પડતું નથી નથી જેમ કે જેના લીધે ખૂબ જરૂરી છે કે ઓનલાઈન પેમેન્ટ કરવું એ ખૂબ જ સરળ કામ છે અને ઓનલાઈન પેમેન્ટને કારણે આપની જિંદગી ખુબ જ સરળ અને ડિજિટની ભારત ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ખૂબ ઝડપ પરથી વધી રહ્યો છે ગામડાઓથી લઈને શહેરમાં પણમ ખુબ જ વધી ગયા હશે ગામડાઓમાં પણ સાઈની લારીથી લઈને પાન ગુટખ ના સોલ થી લઈને ઘણા બધા જગ્યા ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓ મળે છે અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા ખુબ જ સારી અને સ્વસ્થ બની ગઈ છે અને ભારતમાં બેંકિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ડિજટ સરળતાથી મળી છે સૌથી મોટો ફાયદો એ છે કે સમયની બચત થ છે લાંબી લાઈનમાં ઉભું રહેવું જરૂરી નથી બીજો ફાયદો કે ચોવીસ કલાક કલાક અને ચોવીસ કલાક અને બસ ગમે તે પૈસાની મુલ દલ કરી શકાય છે ત્રીજો ફાયદો એ છે કે રોક રાખવાથી જરૂર ઓછી પડે છે જેના જેના કારણે ચારે અને પૈસા ખોવાઈ જવાનો ભય રહે છે બિલ ટ બસ ની ટિકિટ બુક કરી ઓનલાઈન ખરીદી કરી હોટેલ બી ચુકણી વગેરે તમામ કામ સરળ બની ગયા છે અને જેના કારણે ઓનલાઈન પેમેન્ટ કરવું એ ખુબ જ સરળતાથી અને ઓનલાઈન પેમેન્ટને ઘણા પણ ગેરફાયદા છે આપણે ગમે તે એપ નો ઇસ્માલ કરવો જોઈએ નહી નહી તો ઓનલાઈન સુવિધાઓ ખૂબ ઓછી અને મર્યાદિત બને છે ઓનલાઈન પેમેન્ટને કારણે ઘણી એવી સુવિધા મળે છે અને ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને એવી સુવિધા પણ મળે છે
હા ભાઈ તમે સાચી વાત કધી ઓનલાઈન પેમેન્ટ જેટલું આપણા માટે સારું છે તેટલું જ આપણા માટે નુકસાનકારણ કારણ કે હમણાં જ એક કિસ્સો બન્યો હતો મારા મિત્રને એક જણનો કોલ આવ્યો હતો કે તમારામાં આટલા પૈસા ટ્રાન્સફર થયા છે અને એ ટ્રાન્સફર પૈસાનો મેસેજ પણ આવ્યો હતો તો મારા મિત્ર કીધું કે હા તમને પાછા પૈસા રિટર્ન કરું પછી મેં કીધું કે એક વરત તારા બેંક એકઉન્ટ ચેક કરે કે પૈસા તને મળ્યા છે કે ના મળ્યા જયારે બેંક અકાઉન્ટ ચેક કર્યું તો તે પૈસા આવ્યા હતા એ ખા ફ્રોડ મેસેજ હતો તો આપણે આ બધું ધ્યાન રાખવું જ જોઈએ કે ઘણા બધા ફો થાય છે કે એક મેસેજ કરે છે કે આટલા પૈસા ટ્રાન્સફર થયા છે પરંતુ પૈસા આપણા અકાઉન્ટમાં આવ્યા નથી તો ત્યાં આપણે એ ધ્યાન રાખવું જ જોઈએ અને તમે જેમ કીધું ઓનલાઈન પેમેન્ટનો વેગ આપણે ધ્યાનપૂર્ક કરવું જોઈએ તો તે એક સાચી બાબત છે કારણ કે આપણે ઘણા પહાડી વિસ્તાર પર જાય છે જ્યાં નેટવર્કનું પ્રમાણ ઓછું હોય છે તો તેના કારણે આપણે કઈ પણ વસ્તુ ની ખરીદી કરી છે ત્યારે ઓનલાઈન પેમેન્ટ કરવા જો આપ નેટવર્ક કરતું નથી જેના કારણે અમુક આપણે રોકડ લઈને જોવું જોઈએ કે બધ જગ ઓનલાઈન પેમેન્ટ થાય તો રોકડ આપ આવે અને બીજી વસ્તુ કે તમે કીધું કે ફ થઈ શકે છે તે એ ઘણી સાચી બાબત છે કારણ કે નાના મોટા મોટા વ્યાપારીઓય છે જે લોકો ઓનલાન પેમેન્ટ એસેપ્ટ કરે છે તો અમુક ફ્રોડ એટલી બધી એપ આવી ગઈ છે કે આપણાને ખબર નથી પડતી કે સાચી એપ છે કે ખોટી એપ છે ઘણી વખત ઘણી વખત ખોટી એપ થાય છે તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અને તમારે ઓનલાઈન પેમેન્ટ કરજ વખતે ઘણી વખત ચકાસવું જોઈએ કે બરાબર નંબર છે કે ખોટો નંબર તો નથી ને કારણ અમુક વાત આપણે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કોઈ બીજાના અકાઉન્ટમાં પણ આપણે પસા ટ્રાન્સફર કહી ર છીએ તો આપણે આ બાબતને ધ્યાનમાં રાખવો જોઈએ કારણ કે બીજા કોઇ પૈસા ટ્રાન્સફર કરવાથી અમુક વ્યક્તિઓ પૈસા પાછા નથી આપતા એટલે આ વસ્તુ આપણે ધ્યાનપૂર્વક ચકાસવું જોઈએ અને ઓનલાઈન પેમેન્ટ કરવાથી એટલું બધું સરળતા બની રહ્યું છે કે આપણે ઘર બેઠા જ આપણે આપણા ફોનમાં. ર્ીકી અનેારર આપ. ન એ બધું લઈ શકીએ છીએ. અને આગળ તમે કઈ બોલો.
ઓનલાઈન પેમેન્ટમાં ઘણી બધી આપણને સુવિધાઓ પણ મળે છે જયારે આપણે કોઈ પણ. સ્ટોરખી એવામાં જાય ત્યારે ઓનલાઈન આપણે સરળતાથી પેમેન્ટ કરી શકીએ કોઈ પૈસા ગ. કે કોઈ ચોરી થવાનો ભય રહે નહી જેના કારણે ઓનલાઈન પેમેન્ટ એ. ખૂબ જ આ. આસાનીથી અને થઈ શકે છે ઓનલાઈન પેમેન્ટને કારણે ઘણી એવી સુવિધા. જેમકે આપણને ડિસ્કાઉન્ટ વધુ મળે જેમકેમેઝોન એવું હોય ઓનલાઈન પેમેન્ટ કરે. તો ઘણી એવી સુવિધા મળે છે ડિસ્કાઉન્ટ મળે છે અને જેના કારણે. સારી એવી સુવિધાઓ સાથે લેસ અને વ્યવહારની માહિતી. સાચી મળે છે અને તેમાં ખૂબ જરૂરી છે કે અન્ય માહિતી પણ સાચી મળે છે. ઓનલાન પેમેન્ટ કરવાથી આપણને ઘણી બધી એવી સુવિધાઓ પણ મળે છે ઓનલાઈન પેમેન્ટને કારણે. ણે આપણે ઓનલાઈન. હ અજાણે લિંક પર ક્લિક કરવું જોઈએ ને વાઈફાઈ બેંકિંગ. અ ટાળવું જોઈએ જેના લીધે આપણના ડેટા શેર થાય ને ભારતમાં. ઘણા પ્રકારના. ફ્રોડ એવા ચાલી રહ્યા છે જેમ કે આ ડિજિટલ પેમેન્ટ કરવાથી કરવાના કારણે ઘણા. વા ગેરફાયદા પણ થઈ રહ્યા છે એટલે સાવચેતી વાપરવા જોઈએ અમારા. ત્યાં પણ એવું જ હતું કે પેલા અમે કેસર લેતા હતા પેલા અમારે ગ્રોસરી. ટોરને. એમાં પણ એમે કેશ જ લેતા હતા પણ હવે ધીરે ધીરે ડિજિટલાઇઝેશન કર. અમ સુવિધાઓ મળી છે અને જેના લીધે. બેંકમાં જવું પડતું નથી અને સુવિધાઓ ખુબ જ સારી બની છે. અ જેના કારણે અમને પૈસા વધુ મળે છે એટલે ડિસ્કાઉન્ટ. અમે વધુ આપીએ છી અને પૈસા ની તંગી પેલું પણ ઓછું થાય છે કે. પૈસા ચોરાઈ જવાનો ભય કે બેંકમાં ભરવા જવાનો ભય પણ ઓછો. કહે છે.
હા ભાઈ સાચી વાત તમે કીધુંમ કે ઓનલાઈન પેમેન્ટ. કારણે પૈસા છોરી જવાનો ભય રહેતો નથી. એ ઘણી સારી બાબત કહેવાય છે અને મેં તો મારા આજુબાજુના બધા જો્યહી કેમ ઓનલાઈન પેમેન્ટ યુઝ કરું. જોઈએ કારણ કે જરૂરિયાતનો સમયે ગમે ત્યારે ઓનલાઈન પેમેન્ટ આપણને કામ આવે છે. ઓનલાન પેમેન્ટ કારણે આપણા હાથમાં પૈસા નથી રહેતા કારણ કે આપણે. હ ભને કારણે. પૈસાનો આપણે વ્યર્થ ઉપયોગ કર્યો છે જેથી કરીને કપા જાય છે નાની થી લઈને મોટી વસ્તુ આપણે ખરી. વિચારતા નથી કારણ કે ઓનલાઈન પેમેન્ટ છે એના કારણે તો આપણે એ વસ્તુ ધ્યાન માં રાખવું જોઈએ અન તમે કીધું કે જે આપડણે ઓનલાઈન પેમેન્ટ ગમેતે લિંક ક્લિક કરવી ના જોઈએ તે પણ સારી બાબત છે કારણ કે ઘણી બધી એવી લિંક આવી છે જેના પર આપણે ક્લિક કરીએ તો આપનું એકાઉન્ટ માંથી પૈસા કપાઈ જાય છે તો આપણે સરકારે આયોજના આ આ બધું વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ અને આના કડક નિયમ નિયમ લાગુ કરવો જોઈએ જેથી કરીને જે જરૂરિયાત મંડળ હો તે લોકોના પૈસા કપાય નહી અને લોકોના પૈસા સચવાઈ રહે ઓનલાઈન પેમેન્ટ એટલું બધું સારું છે કે આપણાને આપણા જીવનમાં ખૂબ કામ આવે છે જેથી કરીને આપણે કઈ પણ પ્રકારનું આપણે કઈ બિલ ચૂકવ્યું હોય કા તો કઈ પણ જગ પર ક પેમેન્ટ કર્યું હોય તો એની રસીદ આપણા ફોનમાં રહે છે જેથી કરીને પહેલાના જમાનામાં કેવું કે લોકો પૈસા સા લઈ ને ભૂલી જતા તા કે પેમેન્ટ કર્યું છે પણ હવે ઓનલાઈન પેમેન્ટ ના લીધે આપણને ખબર પડે છે કે હા આપણાને પેમેન્ટ થયું છે. તો આ એક સારી બાબત કહેવાય છે. અને ઓનલાઈન પેમેન્ટ તો બધાએ જ કરવું જોઈએ કારણ કે ઓનલાઈન પેમેન્ટના કારણે આપણને ઘણું બધું પ્રકારનું ડિસ્કાઉન્ટ પણ મલે છે. અને ઘણા બધા કેશબેકો મલે છે અને જેની કુપન પણ મલે છે. જે આપણાને ખૂબ કામ આવે છે તો મેં તો મારા જુ બાજુવાળાને પણ કીધું અને બધાને જ કીધું તમે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરો છો તો કે નથી કરતા.
ની ઓનલાઈન પેમેન્ટ અમે વાપરીએ છીએ મોટાભાગે કેશ ઓછું વાપરીએ છે જેના લીધે ફાયદા પણ થાય છે અને ઘણા નુકસાન પણ જેલવા પડે છે કેમ કે જો તો આપણે પીનને એવુ કોઈને શેર કરી દીધું હોય તો આપણા અકાઉન્ટમાંથી પઈસા ચોરાઈ જાય અને જેના લીધે મુસેલી પડે છે.
હા બરાબર સારું તો ભાઈ આપણે મળીએ બીજી વાર આપણે આગળ પર વાત કરીશું.